હલો
હલો
કેમ છો સાહેબ
હા મજામાં
હા હમણા નેટવર્ક પ્રોબ્લેમ ગયું લાગે આટલા વાર નેટવર્ક ઇસ્યુ હતું તો કોઈને ફોન જ નહીં લાગતો હતો
હા
હા જમી લીધું કે બાકી
આવી ગયા પૈસા એમને
જમી લીધું બાકી સાહેબ
ઓકે ઓકે
હા આવી ગયા પૈસા
હા મારા આવી ગયા સક્સેસ થઇ ગયા
હ મારા આયવા નથી હજુ એ ખબર ની બેંક ડિટેલ નાખી બે રૂપિયા બી આવી ગયા અઉન્ટ તો જે પેમેન્ટ આવું જોઈએ તો થયું
અચ્છા ખાલી બે રૂપિયા જ આયવા છે એના પછીનું પેમેન્ટ બધું બાકી છે
હા પેન્ડિંગમાં જ બતાવે છે હવા મારું તો કેટલા ત્રણ પાંચ છ દિવસ થઈ ગયા તો બી હજુ પેન્ડિંગ પેન્ડિંગ બતાવ્યા કરે છે એટલા કઈ ખબર નઈ પડે હું શે પ્રોબ્લેમ આમ તો આવી જાય ને તમારે બેંક ડિટેલ નાખેલી બધી કે શું કેવી રીતે કરું
મેં તો ખાલી બેંક ડિટેલ્સ જ કર્યું હતું યુપીઆઈ નહી કર્યું હતું
ઓકે બેકયુપી હ. ઈ ત
યુપીઆઈ થી મેં નહી કર્યો હતો
ના યુપીઆઈ એુંસ્ત
નહી આવી જશે ડિટેલ્સ નાખી છે બેંકની આ તો અડધાનો તો આજેે બેલેન્સ આવવા તો એી આવી ગયું ને બીજું બી પ્રોસેસ માં જતું રહ્યું પેન્ડિંગમાં મારો તો એ પેન્ડિંગ નથી ગયયો હજી બાકી છે
હમ ખબર સુું થાય અંદ તો ગ જ
મેડમ ને પૂછવાનું મેડમ આ જાણકારી આપી લેશે હવે એટલે થઈ જશે આમ તો કેમ કે બધા ન આવે છે પેમેન્ટ તો તમારો એક નો થોડે અટકવાનું બધા ન આવી જશે
હા બલ ચાલે સતા ન
બસ કામકાજ તો હમણાં આજે વરસાદ ઓછો હતો તો દરિયા પર થોડોક ફ્રેશ થયા ફર્યા ઉટઘોડા
એ મને કપટાલ છેત તોપોરે અમને ચાલુ થઈ ગ
હા હમણાં તો અહં ચાલુ છે બપોરે બાર થી ચાર ના બંધ હતો ખાલી બસ અહીિયાં બાકી તો રાત થી ચાલુ તો બાર વાગ્યા સુધી બી ચાલ્યું હતું બાર વાગે બંધ થયયો એટલે કયા દર કિનારે
હમ
પાસે પાંચ વાગે આવી રહ્યા ઘરે
હમ બદીી કલ તમને લગાવ્યો પણ લાગતો નથી તમારો
હા નેટવર્ક ઈસ્યુ હો ને ત્યારે નઈ લાગે ખબર નહ કે આમ અચાનક બંધ થઈ જાય હમણાં હરેશ સર ને બી કોલ નઈ લાગ્યો મેડમ જોડે વાત થઈ દસ મિનિટ બારમેીટ
હા
હમ
ક હા મેડમ જાય મેડમ
ના ના હરેશ સર ના વાઇફ છે
હા
પૂછતા હતા બધું કોલેજો ચાલુ થઈ કે નહ આ તે
હ
એમને બીજ હમણાં દાહોદ બાજુ જ શિફ્ટ થયા છે બધા ભરેતસને ફમ હા મને કેતા હતા હ સર મંડે બાજુ કોલેજ જયા તો બે ચાર વિદ્યાર્થીઓ જેમના એલજીનસ ના હોલેટ છે એનું બી કરવાનું છે એનું બીનમાં કરી મૂકીશ વાંધો નહી પોલિકોન માંથી
હમ
જવું એટલે કરી લેવું પછી આનું બી આ એપ વિશે બી બધાને જાણકારી આપ તો આવું એટલે બધા એપ ડાઉનલોડ કરીને આને બી પ્રોસેસ ચાલુ કરે તો આનું હા અમારું તો થઇ ગયું બધામાં
હ તો તઈ કોમ
હ આમાં એક તું સાહેબ આપડે અનુબિન્શ માં લીધા પછી આપડા માંથી તો. પછી હજાર પંદરસો ના કોઈને આપવા હોય તો નહી આપી શકેને ત્રણસો સાઠ દિવસ ફિક્સ કરએ પછી.
ત્રનસો સાઈટ દીવસ થી
ઇન્ટરેસ્ટ તો આવું છે. પણ અમે કીધું બે ત્રણ જણા ન વોલેટ ઓપન કર્યું હત ને. મેં કીધું હજાર પાંચસો માટે તમને ફોન કરવાનોમ. હજાર પાંચસો નું કોઈ વોલેટ ઓપન કરતું હોય ને તો તમને ફોન કરવા પડે મેં કીધું એ આામાંથી નીકળતું હોય તો નહી તો પછી તમારે કાલે હું તમને સ્કેન મોકલાવું તો પછી. હજાર રૂપિયાને મોકલાવજો ને કોઈન. તો હજાર રૂપિયા ના કોઈને એડ કરી મૂક એક જમ ન આજે પાછું વોલેટ ઓપન કર્યું છે. એટલે જ મેં પૂછવાનું મેં કીધું તેમાંથી હવે અનુબિન્સ માંથી તો નઈ નીકળશે ને હવે.
માછ કાલવા જએ તો દીસ પાંત્રીસ દસ લાગે.
એમાંથી તો જે પ્રોફિટ મળે એજ નીકળી શકાય કે પેલા તો ફિક્સ થઈ ગયા.
ના પેલા તો ફી જ.
બરાબર બરાબર એટલે પ્રોફિટ હવે આપણે પેલો નીચે વ્હાઈટ કલર નું લખ્યો તો એમાં ક્લિક કરશો તો ડાયરેક્ટ. પેલા સાથે જ જોઈન્ટ થઈ જશે કે આમાં પોલગોનમાં આવી જશે.
અને હોલગોનમાં હવે ક હ એમ. આમ ચેક કરવા જોઈને કાઢવા જશો ને તો ચાર્જસ લાગે છે વધારે. એટલે હમણાં નહી કાડવાાના
ના ના તો નથી કાઢો તો હમણાં. હમણા તમને જ ફોન કરશો કેમ કે બે ત્રણ વોલેટ ચાલુ કર્યા હજાર હજાર.
પોલગોન હોય ને પોલિગોન તેના પર હોય તો તમે. તો ચાલુ પાંત્રીસ ટકાીડવા જ તો પાંત્રીસ ટકા લાગે.
હા હા. મારે તો હમણાં નથી કાઢવું પણ હજાર પાંચસો માટે વાનું મેં કીધું. હવે હજાર માટે તમને ફોન કરવાનો ખોટો એટલે મને જરા કે લાગે એમ.
એ એવ તો કઈ નહી
ઓનલાઈન હવે હજાર રૂપિયા કાલે મોકલાવીશ તો એક પાછો વોલેટ ઓપન કરીશ હજાર રૂપિયા. કોઈને એને એડ કરી મુકુ એ એડ કર્યા બાદ પછી એનું બી પછી એના. એનું બી ચાલુ થઇ જાય પોલગોન એટલે પાછ અનુમાં કન્વર્ટ કરી આપ ત્રણસો સાહીઠ દિવસ નું.
હમ હા.
કીઘુ મે.
હ મી મી ડાયરેક્ટ લેવા નેું વાલે ભને લવ
હ બી પર તો ડાયરેક વોલેટ બનાવતો મને હજુ નથી ફાવતો આમા. બનાવી ને પછી પિન્સ માં જતો છું
એ એ તો કોલી પણ તથી ડાયરેક્ટ. નેટવર્ક ચેન્જ કરીદો
પેલું રોંગ નેટવર્ક લખેલો હો તેમાંથી ડાયરેક્ટ થઈ જાય વોલેટ.
હ
પછી મને બતાવજો ને હું જોઈ લેવા કને કેવી રીતે ડાયરેક્ટ અનુિન્સ માં. વોલેટ ઓપન કરવાનું તો ડાયરેક અનુબિન્સમાં કરી મૂકીશ.
ત્યા આજ એઈ પણ ઓ ચાલુ નથી. પોલિકોન પર બનાવી નું પે પણ ત્યાં પોલિકોનમાં આપડે. હવે એ જ રેટું થશે. પાજ
હા હા.
બંધ થઈ ગયો.
બરાબર બરાબર.
કામ કાજ ચાલ્યા કરે બધું
હમણા ચા
મે બી ટ્રાય કયરી અમણાં પણ કોલ લાગતો નથી તમારો
નેટવર્ક ઈસ્યુ હશે એટલે કોલ નહી લાગ્યો હશે
હમ હરેશભાઈ ભી કઈ ફોન વોન ઉઠાવતા નથી એટલે
હરેશ સર નો તો નેટવર્ક છે, જ નહીં મેડમ જોડે જ વાત થઈ હરેશ સાહેબ નો તો કોલય નથી લાગતો
એના કઈ લાગતા જ નથી
એ દાહોદ માં એ બાજુ બો ઓછો નેટવર્ક વિષે હશે કેમ કે એક તો પાછો ગામડિયામાં જે સિમ કાર્ડ ચાલતું હો ને જ સિમ કાર્ડ ચાલે પાછો હરેશ સર નું કયું છે, ખબર નહિ
હમ હમ.
કોઈ કોઈ જગા પર એવું હોય કે અહીંયા વડાફોન તો વડાફોન જ ચાલે પછી જીઓ નો નેટવર્ક આવે જ ની
બરાબર.
એવું બી હોય શકે હરે સર છે, તે બાજુ પછી ખબર નઈ હવે
મારા ત ત્રીસ કોલ કમ્પ્લીટ થઇ જાય પછી પૂરું થઈ જાય બીજા હવે કોલ કરવાનું બંધ થઈ ગયું મારુ
પછી બીજી લાઈન હશે ને કે ત્રીસ કોલ પછી ત?
ઈસકોલ પેલા જ આપી દીધેલું મને અવે પેલું જે અંદર ગુજરાતીમાં વાચી વાંચી ને રેકોર્ડ કરવાનું ને એ આવ્યું છે.
મારો તો હજી પંદર કોલ જ થયા છે, હું બી કોલ તો હવે તો કરું છું. પેલે શું મેં કામમાં હતો પંદર કોલમાં હમણાં આ તેર ના ના હજુ ત્યાં ચૌદમો કોલ છે, તમારો આના પછી એક કોલ કરશે એટલે પંદર ક્લિયર
ખબર નય અવે હમાં તો મે પંદર સુધી જ આવ્યું તો ખાલી પાંચ પાંચ કોલ વધતા જ ગયા છે, એમ
ની એની ઉપર પર બીજો ધોધ એક આવ્યો એમ કેવ બીજો પ્રદેશ છે.
ના બીજું કઈ આવ્યો નથી મારામાં તો ડાયરેક્ટ આ કોલ વાળા
મારામાં તો બીજો પ્રોજેક્ટ તારમાં આવી ગયો ત મે વા ચી વાંચી ને ખાલી રેકોર્ડ કરવાનુ કોઈને પાલ કરવાનું રેશે ની
ઓકે ઓકે
એ સારું છે, આપડે કોઈને ફોન બોન કરવાનુ ની
અચ્છા વાંચીને જ ખાલી રેકોર્ડ કરવાનું હોય
કામ ગુજરાતીમાં લખેલ હોય વાંચી ગયો એવું આવશે તારા બધું
કોઈને કોલ કરવાની જરૂર નય ડાયરેક્ટ જયારે ટાઈમ મળે ત્યારેમાં
હા એટલે નેટ મગજ મારી ની એ સારું
એ પેલુ વા
એમા બી મારા પંદર થઈ ગયા છે, પંદર બાકી છે, આજે પતાય હમ હમ.
હા હા.
બરાબર બરાબર
હમ.
હ
ફન કરવા
મેડમને પછી ફોન કર હમણાં તો બધા ગ્રુપમાં તો મેસેજ આવે છે એટલે જાગત જ છે ગ્રુપ માં યા તો પર્સનલ મેસેજ કરીને પૂછી લેવ
મેસજ કરીેને પછી ગય છતાં એમની પાસે જી આવીતા એમની નજીકમાં જ રહેશે અમારે
હા નજીક રેતા હોય તો તો વાંધો નહીિ
તમારી હવે સેકન્ડ પૂરી થવાની ટાઈમ પ
હા મારો હવે થઈ જ ગયું છે ટાઈમિંગ પૂર આમ તો
ઓકે તું કઈ કામ
હમ કઈ નહીિ તો પછી કાલે સરેં તમને ક્યુઆર મોકલાવીશ તો પછી હજાર રૂપિયાને કોઈને મોકલી આપજે
હા કાલે ફોન કરજો હા ફોન કરજો
હા સારું સારું વાંધો નને પછી હવે કાલે વાત કરીએ પાછું ફ્રી થવું એટલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ ઓકે ઓકે